હલો
હા અવાજ આવે છે, મારો
હા તમને આવેજ
હા આવે છે. તો બોલો શું છે, આ ટોપિક
ન બોલું કે તમે
તમે તમે બોલોહી
હમ્મ જો તમને જીવન ફરીથી જીવવાની તક મળે તો શું તમે બદલશો
હમ્મ હમ્મ
જો તમને જીવન ફરીથી જીવવાને ટકમાં તો તમે શુ બદલશો જીવન તમારું એવું નહિ કેતી
હ
પહેલા ધોરણ થી તમને પાછું મળે તો તમે હું ચેન્જીસ કરો એમ
પણ પેલી વાત તો એ કે આમ જે સમજન શક્તિ ને જે આવી કેવાય એ પાંચ છ, સાત વર્ષ તે છે લાવેલી છે. એટલે જે જોવા જેવું છે અત્યારથી જ સરખી રતે જીવીએ છીએ, એટલે બીજું જો જીવન જરૂરી નથી આજીવાાઈ બરાબર જ છે એમ
બરાબર છે
તમારું શું કેવું છે તમે જીવ ફરીથી રીસ્ટાર્ટ કરો
મેં તો રિસ્ટાર્ટ કરું પણ એમાં ખાલી અમુક અમુક વસ્તુ રિસ્ટાર્ટ ના કરું કે જેમ કે ભણવાનું છે એ તાર ના કરો સમજ શકતી મને થોડીક મોડી આવીઈ હતી એટલે થોડીક વેલી આવી જોઈએ મને એવું થાય
બરાબર છે
હમ તો બીજો પ્રશ્ન પૂછું શું આજના સમયમાં લોકો ખરેખર ખુશ છે
એટલે પોતપોતાની ડેફિનેશન શું છે ખુશી રહેવાનું એની ઉપર ડડીપેન્ડ કરે બાકી કેટલા કેટલા લોકો ડિપ્રેશન માં છે અને ઘણા બધા લોકો છે એટ પોતપોતાના વાડા પ્રમાણે છે એ જેવું કામ કરે છે એ પ્રમાણે કામ વ્યવસ્થિત ચાલતું હોય તો ખ ન ચાલતું હો મુસીબત ન હોય તે પ્રમાણે ખુશ નથી એટલે એટ એન્ડ એમ કે ભાઈ કે ખુસ છે તમારું શું કેવું છે
તમે કીધું એવું જ એટલે હવે લોકોની ખુશિયાની ડેફિનેશન અલગ છે તમે કીધું એવું જ પણ એમ કેવું કેહેવાય કે સમય જતા જતા છે ને લોકોની ખુશની ડેફિનેશન ચેન્જ થતી રહે કે પેલા મને આ વસ્તુ ગમતું હોય તો પછી બીજે વસ્તુ મતલબ કે અમુક કો પહેલા ચિકન ખાતા હોય ચિકન ના ખાય એવું પણ હોય તો એમની ખુશી એવું ના હો કે જતી રહે પણ સેક્રિફાઈસ કર્યું હોય કે ના મારા પ્રાણીઓ પ્રત્યે જીવ દયા કેવાય ઉત્પન્ન કરવું છે એમ તે બી એકજણ ની ખુશી છે એવું
બરાબર છે
અ તો આગળનો ટોપિક તો બોલો કે હું બોલું
બોલો બોલો તમે
શું પૈસા વગર ખુશ રહી શકાય
આ ટોપિક તો આવી ગયેલો છે આપડે
હમ જીવનમાં સૌથી મોટું રોકાણ કયું છે
સમયનું
ઓહોહ કેમ
મ સમય જ ઓછું છે ને અત્યારે જીવનમાં એમ કેમ કે સમયમાં સૌ વધારે આપ ઇન્વેસ્ટ સમય આપ આપએ કોઈ કામ શરૂ કરીએ કે કોઈ સ્ટડી કરીેમાં આપડે સમય આપીએ છ સાત આઠ કલાક દરરોજ ન પછી એનું કઈ આપણે રિઝલ્ટ મળે એટલે ઇન્વેસ્ટમેન્ટ આપ સમયનું છે મેન
હમ
તમારું શું કેવું છે
માર એવું જ કે સમય તો છે જ સમય નું રોકાણ તો કરવું જ જોઈએ, પણ હવે તો પૈસાનું પણ રોકાણ કરવું જોઈએ.
સૌથી મોટામ મોટું રોકાણ એમ.
એટલે સૌથી મોટા મુદ્દ તો પેલા સમયે જ. પછી પૈસા પણ થોડાક અંશે તો મહત્વ આપે છે પછી સંબંધો ન તો હવે ખબર નહ એનું મને નહી ખબર પણ આ બે વસ્તુ જીવનમાં હોય
બરાબર છે
અ શું માફ કરું સહેલું છે કે ભૂલી જવું
માફ કરવું વધારે સહેલું છે ફુલી જવા કરતા કેમ કે પુલાઈ તો એમ નહી જ ક્યાંક ને ક્યાંક ચ કેટ મયાદ વતે એ એની કરતા માફ કરી દેવું એ વધારે સારું છે તો તમને સર કેવી રીતે પૂલી જમાં કામ આવી શકે એમ. તમારું શું કેવું છે?
હા વડીલ, માફ કર દેવું, એક, મતલબ કી એક બે વાર માફ કરીએે એક ચાન્સ હોય, મતલબ કે જો, મારા માટે ત્રણ ચાન્સ હોવા જોએ. પછી દર વખતે માફી જ કર-કર કરીએ આપડે પછી એવું થાય કે બસ હવે બહું માફ કર દીધું, હવે પછી સંબંધને જાતો કરવો જોઈએ.
લિમિટ હોય એક અમુક અંશ
હા. પછી હર ટાઈમે આપડે માફ ફ જ કર્યાં કરે ને તો પછી આપડી કાઈ વેલ્યુ ન રહેે, એટલે બહુ માફી હોય એ આપી દેવી.
બરાબર છે.
હા. બોલો તમે બીજો ટોપિક. હું
ઈ ટોપિક
તો મેં તો કારની બોલું છું, હવે કેટલું બોલું?
હા, તો ચાલો મેં બોલું. તમારા મતે જીવનનો સાચો અર્થ શું છે?
જીવનમાં સાચો અર્થ
હમ્મ.
ધર્મ, અર્થ, કામ, મોક્ષ
ઈ ગી ભગવદ ગીતા નહીં ચાલતી
નહીં. આ, આ જીવન ના ચાર વેદ, ચાર પાયા જેવું કે
હા, બોલો.
એટલે અર્થ તો મેન મોક્ષ મેન રહેવાનું હોય બધાને, તો મોક્ષ તરીકે શાંતિ મેળવવી એ બહુ મોટી વાત છે. કામ કરતા-કરતાં તમને તમારી જિંદગી માં શાંતિ મળી રહે
શાંતિ તો પણ ના મલે, કામ કરતા-કરતા.
એટલે પકામાં જ એવું કરવાનું કે શાંતિથી કરીએ એટલે શાંતિ મળી રહે એમ. કે તમે ને કે એવાં સ્ટેજે પહોંચી જાવ કે તમારે કઈ જરૂરિયાત ન પડે એટલી બધી. કે તમે એ કામ ન કરો તો પણ શાંતિ થી તમારી લાઈફ ચાલ્યા કરે. તમારું શું કેવું છે?
અહ ખરેખર જીવન તો એવું જ હોય, મલે કે મેં એવું જોયું છે. કે આપડે જે વિચારો ના હોય એવું થઈ જાય પછી આપણને જે ખબર ના હોય તેવો હોય પછી, શાંત તમે કેવી રીતે શાંત તો હવે કેવું નહીં કે હર ટાઈમ મને શાંતિ મલી જવાની, સુખ પછી દુઃખ આવે, દુઃખ પછી સુખ આવે, જો જો દુઃખ ના આવે તો મને સુખ નો અનુભવ કેવી રીતે થશે, એટલે એતો ચાલ્યા કરવાનું છે, કે મને જીવનમાં એક-એક ધાયરી શાંતિ તો નહીં જ મલે.
બરાબર છે. તો અત ઓલાં કદર એય નો રહે ને શાંતિ ની, તમને દુઃખ ન આવે તો એમ.
હા.
એ પણ છે, બરાબર છે. તો પછી નેક્સ્ટ ટોપિક
હા. હમ્મ. તમે બોલો તો બીજો ટોપિક.
ચાલો તો હું, જો પૃથ્વી પર એક દિવસ માટે ગુરુત્વાકર્ષણ ન રહે તો શું થશે?
તો બધા ઉડવા લાગે, વળી હું એય થાય. હા મજા પણ એક દિવસ મજા આવે, બે દિવસ મજા આવે પછી આપણ ને એવું થાય કે, આપડે બધું કામ કરવા જવું છે. અમુક વસ્તુ કરવા માટે તો આપડે પૃથ્વી પર આવુંજ પડેને. આપડા ઘર થોડા હમાં રહી શકકે આમ હવામાં હુઇ થોડા શકી આપડે એ તો થાય તોજ ખબર પડે.
મારે કેવુ સપનું હતું એક સમય કેરોલે યુટ્યુબ મને વિડીયો વાયરલ થઇને બધા રોકેટ મને અંદર લેવારે ને પછી ન્યા ગુરુત્વાકર્ષણ પણ હવામાં ઉડતા હોય ને પાણી આમ તમે એકવાર બોટલ માંથી મૂકે ને એટલે ટીપ ટીપે હવામાં હોડે ને, પછી એ તમારે ચુસી ને પી લેવાનું એ રીતે
હા, એક એવું મવી આયુંતું ને કદાચ. કયું? સાઉથ નું એક મુવી હતું ખબર. કદાચ જોયું હોય તો તમે, લોકો સ્પેસમાં જાય સ્પેસમાં જાયને, સ્પેસ એક્સ કે એવુંજ કઈ હતું સમથિંગ. હમ્મ
જે મિશન મંગલ હીથો
હા એજ તેજ ખબર નહિ, હવે મને નામ નહિ યાદ.
મુવી તો
બોલિવુડ નું હતું.
બોલીવુડ નુ મુવી હતો
ના હવે સાઉથ નુ હતું.
અરે અક્ષય કુમાર ને એનુ હતુ
અક્ષય કુમાર વાળું નહિ, આ મુવી એમાં આમાં એવું હોયકે એ લોકોજે હોય ને ત્રણ ફ્રેન્ડસ એ લોકો પેલા ગુન ચોર હોય, ને એ જે હીરો હોય ને મેન તેને હુ કેહેવાય ગમે તે એને લોક ખોલવા નુ કે તે એ ખોલી કાઢે. તો એવું હતું કે અશોક પથ્થર આવે ને તે આપણી પૃથ્વી પાહે, પાસે આવતો તો ને એમ. હુ કેવાય પૃથ્વીને લોસ્ટ કરી નાખત એમ. ખાસ કરીને ધરતી પાહે આપડા ભારત પાસે આવતો હતો. તે એસ્ટ્રોનોઈટને છે ને તે તોડવા માટે કઈક મિસાઇલ કશું જોવતું તું કે મિસાઇલ કે એવું તેવું, તો એ હતું બીજા દેશ વાળા પાસે, જે મેન સેટેલાઈટ હોયને એ લોકો પાસે હતુ. તો એમની પાસેથી ચોરી કરવાનું હતું, ને એવું હતું. તો આ પેલા જે ચોર લોકો હોય, તે લોકોને પેલા ટ્રેનિંગ આવે છે કે આવી રીતે સ્પેસ હમ્મ હુ કેવાય રોકા હુ કેવાય એમાં રેવાનું હોય. કે ખાવા પીવાનું કેટલું હોય, કેવું નહી, એવું તેવું. ને પછી એ લોકો ઉપર જાય છે, તે ચોરી કરે છે એવુ તેવું, ને જે મેન વી વિલન હોય. તે એમનો જે ઓફિસર હોય ને મેન જે લોકોને ટ્રેનિંગ આપતા હોય, એ જ એમનો મેન વિલન હોય છે. કે એવું દુ કરા તો પૈસા ના લીધે. અ મિસેલ્ફી એ લોકોને આપી દે છે એવું તેવું, એવું છે એ મુવીમાં.
બરાબર છે, મેં તો નથ જોયું મુવી શિવ
મેં જોયું છે.
બરાબર છે, તો પછી નેક્સ્ટ ટોપિક આપડો
મેં બોલતી ત્યાં તમારે બોલવાનું.
મેઆ મે કીધું
તો
કેવા કેનેસ ટોપિક
આજના સમયમાં લોકો ધીરજ કેમ ગુમાવી રહ્યા છે?
હ જોરદાર પ્રશ્ન છે, આ પ્રશ્નનો જવાબ એજ છે કે, અત્યારે આપણને બધાને દસ મિનિટમાં ઝોમેટો દસ સ્વીગી, દસ મિનિટ મા બ્લિકિટ દસ મિનિટ માં રેપિડો બધું દસ દસ મિનિટમાં જોય છે ને. આપ મગપ થાય છે પેલા પ્ચર ત્ર્રણ ચાર પચ સાડા ત્રણ કલાક ન તો બધા કંન્ટરી હો હો એમાં કેટલા તો બ્રેક લેવા પડે પિક્ચર જોવામાં
એટલા એટલા મોટા હતા એવું
પિકચર ચાર ચાર પાંચ પાંચ કલાકના છે
મને પહેલાના પિક્ચર વિસે તો નહીં ખબર પણ એટલું ખબર છે કે પહેલાના સોંગ બહુ મોટા આવતા હતા કે પાંચ છ મિનિટ
સોંગ અને મવીમાં સોંગ જ કેટલા આવતા આઠ આઠ નવ નો સોંગ મેં મેક્સ ગણેલા છે ને આઠ આઠ નવ નવ આવેલા એક જ મુવીમાં અત્યારે સોંગ વયા ગયાને પેલા ના મુવીમાં આજ ના મુવીમા મવી માં તો શાંતિ છે સારું જ નથી આવતું અને સાઉથ ના મવીમાં વધારે ગમે કે એમાં સોંગ ક્યાંય આવે જ નહી જ સ્ટોરી સમજાવે
આવે એમારી સોંગ આવે કોઈ કીધું કે ના આવે
મારે જે મને મુવી ગમે એમાં નથી આવતા
હા તમે રિયલ નહી જોતા હોય એટલે મેં જો એમાં તો આવે જ છે સોંગ
બરાબર છે ઓકે
એટલે આવે ખરા પણ એ લોકો કાપી નાખે છે એવું છે એમાં એટલે સોંગ તો આવે જ છે
બરાબર છે એટલે જે એટલે ધીરેજ એટલે જ ખોટક બધાને અત્યારે હું ઇન્સ્ટ બધી વસ્તુ જોતી હોય એટલે તમાર શું કેવું છે
હા એવું જ છે કે તમે કીધું એવું કે ક ઇન્સ્ટન્ટ બધી વસ્તુ જોતી હોય એટલે એવું છે પછી ખબર ને બીજું તો કેમ ધીરજ ગુમાવે પણ અમુક એવું હો થાય કે બહુ જ વેટ કર્યા કરે ને પછી કોઈ કઈ રિસ્પોન્સ ના કરે તો એ ટાઈમે પછી ધીરજ ગુમાવે તે વાત બરાબર છે પછી બધી વાત માં ધીરજ રાખવી એ બો એ નહીં એવું છે
બરોબર છે એટલે ધીરજ નું ફળ મીઠા હોય ની જગ્યા એમ ખાટા તો ખાટ તે ફળ ફળ દઈ ગયો મનેત વાત એવી છે
હા મારું એવું માનવું છે
બરાબર છે જે પણ લઈ ગયો સારો તો સાડા અગિયાર મિનિટ જેવું થઇ ગયું છે
મૂકો તો પછી